ઇનસટ
હા ગુડ ઇવનિંગ મેમ.
ઓ કે કેમ છો તમે?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં, બાકી આ જેમે જે તમે કોલેજમાં બહાર ભણવા ગયા છો
હાં, હાં.
તેના માટે તમે પ્રિપેરેશન્સ તો કરી જ હશે?
હા.
તો તે પ્રિપેરેશન્સ કરવા માટે તમારા ટીચર્સ કે પછી તમને કેવી રીતે સપોર્ટ મળ્યો છે?
પ્રિપેરેશન મેં ટેન્થના બાદ કોચિંગ જોઈન કયરી તી આકાાસ કરીને, મારા હોમટાઉનમાં જ અતી, ઈ કોચિંગના અંદર બી ફેકલ્ટીના સ અ નેચર બઉ મસ્ત હતું, થુ આઉટ ધ જર્ની એ મને ઘણું મેન્ટરશીપ આયપી બધુ ગાઈડન્સ આયપીયુ મા ખુ રોડ બતાયવુ કેમ કરવાનું છે આ બધું. કેમ કે મારા મેથ્સ ના સર હતા મારા મેન્ટર હતા કોચિંગના અંદર ઘણું હેલ્પ કરી. કેમ કેશ્ચન કરું એક ટાઈમમાં ઈલેવન્થમાં એમ હતું કે નાન્તિ ટુ સ્કોર બી નહી થાય બટ એની ગાઈડન્સ નાના કારણે મોક ટેસ્ટ રેગ્યુલરલી આપ સિલેબસ કમ્પ્લીશન ટાઈમ ઉપર થઈ ગયું હતું રિવિઝન કરાયવાં પાડી પાછી પાકે આવી.
હમ્મ, તો જે તમારા તમે અત્યારે કોલેજમાં છો એની પહેલા તમે ઇલેવન ટ્વેલ્થમાં હતા, એની પહેલા તમે સ્કૂલ ટાઈમમાં હતા. અ તમે જુનિયર કે જી સી લઈને તમે ટેન્થ કમ્પ્લીટ કર્યું પછી તમે ટ્વેલ્થમાં ગયા અને હવે તમે કોલેજમાં છો. તો તમે આ બધામાંથી તમારું ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ તમે કયું કહી શકો જે તમે તમારા ફ્રેન્ડસ સાથે જીવવું હોય અને તમે તેને હંમેશા તમારી લાઈફમાં આગળ યાદ રાખશો અને તે ફ્રેન્ડસ સાથે હંમેશા ટચમાં રહેશો.
મારું કોચિંગનું પીરિયડ બહુ મસ્ત હતું. શું કમે કે મારે કોચિંગનું ટાઈમ સવારના નવ થી સાંજના આઠ સુધી હતું તો મેજોરિટી ટાઈમ મારા ફ્રેન્ડ સાથે હું કોચિંગમાંતો બે વર્ષ સતત બધા ભેગા રહ્યા ભેગી પ્રપેરેશન તો બોન્ડિંગ સારી બની ગઈ હતી બધા ફ્રેન્ડ્સ થઈ ગયું ને એન્જોય બી સારું કર્યું હતું ભી બધા એ.
ઓકે તો એ બધા ફ્રેન્ડ્સ ના કોઈ એવા અ સ્ટોરીઝ કે પછી કોઈ એવા એક્સપિરિયન્સ કે જે તમારી સાથે થયા હોયને તમારે તમે તેને લાઈફ ટાઈમ યાદ રાખી શકતા હોય તમે તેમની સાથે કોઈ ટ્રીપ પર ગયા હો કે પછી કોચિંગમાં તમારા કોઈ એવા સારા એક્સપિરિયન્સીસ જે તમારા ફ્રેન્ડ્સ સાથે તમે એક્સપિરિયન્સ કર્યા હોય.
કોચિંગમાં તો અમારું રેગ્યુલર રુટીન રહેતું હતું. સવારના અમે નવ વાગે બધા કોચિંગ પહોંચી જ હતા ફ્રેન્ડ ભેગા પછી અમે ક્વન સોલ્વિંગ સેશન લગાડતા સવારે નવ થી અગયાર બાર વાગનું ઈ બવ મસ્ત મેમરીઝ રતી કેમેધ કોમ્પિ વે. ક્વ્ન સોલ્વ કરતા અને બધાનું એક પર્ટિક્યુલરી એડવાન્ટેજ હતી એક સબ્જેક્ટમાં. જેમ કે મારી મેથ્સ ને ફિઝિક્સમાં સારું હેન્ડ રહેતું, તો મારા બીજા ફ્રેન્ડસનું કોકું કેમિસ્ટ્રીને ફિઝિક્સમાં સારું રહેતું, કોકનું ખાલી મેથ્સ સારું હતું, કોકનું ફિઝિક્સ બહુ સારું હતુ. એમ અગ અલગ કોમ્પિટેટિવ હેન્ડસમાં એક બીજા પ કમ્પીટ કરતા એ બહ મસ્ત મેમરીઝ રહી.
ઓકે તો મતલબ જે તમે અ પ્રિપરેશન્સથી લઈને તમે અત્યારે જે કોલેજમાં પૂગ્યા છો ત્યાં સુધીનો તમે એક્સપેન્સ તમે ગણી શકો કે તમે તમારા ફાધરે તમને કેવી રીતે સપોર્ટ કર્યો બધો તમારી ફેમિલી એ તમને કેવી રીતે સપોર્ટ કર્યો કે પછી અ તમે એમની સાથે કેવું એક્સપિરિયન્સ કર્યું બધું તમારી પ્રિપેરેશન્સની દોરાન.
મારા ફાધરનું મને હન્ડ્રેડ પર્સે સપોર્ટ હતું. મેં ટેન્થના બા સાયન્સ ટમ લીધી ઇન્ફેક્ટ મારી ફેમિલીમાં હું ફર્સ્ટ હતો સાયન્સ લેવા વાળો જોકે મારા ફાધરનું હન્ડ્રેડ પર્સેન્ટ સપોર્ટ હતું કે જે કરવું હોય કરવાનું. તો એ મને મેં કોચિંગનું કીધું બેસ્ટ કોચિંગ જે સીટીમાં અવેલેબલ હતી એમાં એડમિશન હતું. ને કોચિંગ ના બાદ બી જે બુક્સ એક શાહ મટીરયલ્સ, એક્સ્ટ્રા એક્સપેન્ડ ફધ ટમ ટુ ટમ પ્રોવાઈડ કર્યું કોચિંગની ખાલી ફીસ દોઢ લાખ હતી બે વર્ષની. પછી એક અ દરે એ તો એપ્રોક્સ ફાઇવ લેક્સ જેવું ગયું હશે બે વર્ષ ડિપ્રેશન.
ઓકે તો તમને તમારું ફેમિલી નું આમાં કેવું સપોર્ટ રહ્યું?
હંડ્રેડ પર્સન, હંડ્રેડ પર્સન મારા ફેમિલીનું હંડ્રેડ પર્સન કે અ પહેલેથી જ હતું કે સપોર્ટ પૂરેપૂરું હતું કોઈ બી ફિલ્ડ કરો બેસ્ટ
ઓકે તો જે તમે અત્યારે પૂગ્યા છો જે તમા જે જગ્યાએ તમે પૂગ્યા છો. તમે તેનું મેન કારણ તમે કોને ગણશો?
મેન તો પહે ગોડનું છે. એનું મતલબ પહેલેથી દુવા વાળું કામ હતું. પછી મારા ફાધર, મારા મમ્મી, મારી ફેમિલી, મારી બેન, મારા ફ્રેન્ડસ ઘણા બધા નું સપોર્ટ હતું પેલેથી.
ઓકે તો જે તમે અત્યારે એક્સપિરિયન્સ કરી રહ્યા છો જે કોલેજની તમારી લાઈફ છે એ તમને વધુ સા સારી લાગે છે તમારી ઇલેવન્થ ટ્વેલ્થ કરતાં?
હા ઇલેવન ટ્વેલ્થમાં ઉં ઇન્ટેન્સ રૂટીન ફોલો કરતો તો કે સેમ એક એક ને એક જ ભણવાનું રેગ્યુલર રેગ્યુલર કો કોલેજમાં એટલું બધું રિકવાયર્ડ ન હોય વાંચવાનું તમે લેસ ઇન્ટરવલમાં બી રૂટીન ફોલો કરશો તો બી હાલસે તો આમ ચીલ છે બટ કો કોચ ચિંગ વાળા દિવસ બી સ બેટર જ અતા
ઓ કે તો તમારી કો અ જે કોચિંગ કોચિંગનું તુ વાત ન કરીએ પણ જે તમે અત્યારે કોલેજમાં ભણો છો ત્યાં કોઈ એવું યુનિફોર્મ કે પછી એવા કોઈ સ્ટ્રિક્ટ રૂલ્સ છે તમારી કોલેજ સ્ટ્રિક્ટ છે કે પછી આમ ફ્રેન્ડલી તમે રહી શકો તેવી છે તમારી કોલેજ
એમ આપણે કહી શકીએ કે સ્ટ્રીક છે, શું હમારે સેમી થિયોરી સેમી લેબ એ એ અત્યારે સબ્જેક્ટ્સ આવતા હોય જેમ કે મેકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ આ બધેયમાં અમારે એ લેબ એક્સપિરિયન્સ બી આવે, તો અવે લેબના અંદર સ્ટ્રિકક્ટલી યુનિફોર્મ ફોલો કરવાનું હોય જેમ કે ઇલેક્ આ એનું યુનિફો ફોર્મ જે આપેલું હોય શુઝ લેબ એમાં કાંઈ બી ઓછું હોય તો ક્લાસમાં બેઠવાનું ફૂલ સ્ટ્રીક છે લેબ યુનિફોર્મ માટે, બાકી નોર્મલ ડેઝમાં યુનિફોર્મ નથી.
ઓ કે અને જે તમાર
હલો. હલો. મેમ તમારો અવાજ અવાજ તમારું લેક થઈ ગયું હેલો.
ઠેમ
શું મેમ?
આપ તમારી જે અ કોલેજનું રૂટીન છે જે શેડ્યુલ છે એ બધું કેવી રીતે છે ટાઈમિંગને બધું તમે ઈઝીલી ફોલોઅપ કરી શકો છો એવી રીતે છે?
હા કોલેજમાં ફાઈવ વર્કિંગ ડેસ છે, મંડે ટુ ફ્રાઈડે, થર્ટી આર્સની લેક્ચર્સ હોય પર ડે એવરેજ સિક્સ લેક્ચર્સ હોય ને રૂટીન સવારના પોના નવ થી સાંજના સવા ચાર સવા પાંચ સુધી ક્લાસીસ જાય ને વચમાં બાર થી એક લંચ બ્રેક આપે, જોકે રૂટીન ફોલોએબલ છે.
ઓ કે તો જે તમારી કોલેજ છે તો આપણને ખબર જ છે કે આજકાલ જે કોલેજિસમાં સિનિયર લોકો જે છે એ રેગિંગ માટે બઉ જ પ્રખ્યાત હોય છે, તો તમારી કોલેજમાં એવું કંઈ ખરું કો રેગિંગ કે પછી સિનિયર લોકોના ત્રાસ કે એવું કાંઈ?
ના, ના, હું જે કોલેજમાં છું અઈયા તો કોલેજ બી બઉ સ્ટ્રીક્ટ છે રેગિંગના લીધે એન્ટી રેગિંગ રૂલ્સ ફૂલ સ્ટ્રક્ટલી ફોલો થાય છે કોલેજનાં અંદર ને ઇનફેક્ટ મને સિનિયર્સ બી બેસ્ટ મયલા તા, મારા ક સ્ટાર્ટિંગનું જે ફર્સ્ટ સેમ હતું એમાં ક્લાસમેટ્સ કરતા વધારે બોંન્ડિંગ સિનિયર્સ ભેગી બનેલી અ તી એટલે બિગ બ્રધર જેમ જ મ હતા બધાય સારી રીતથી જ બધાએ રાયખુ કયારેય રેગિંગ જેવું તો ફેસીસ નથી કયરુ કોલેજના બધયનું નેચર મસ્ત અ
હમ્મ, હમ્મ અને જેમ કે જયારે તમે હોસ્ ટેલમાં રેતા હો છો તો તમારે ઇન્ડિપેન્ડન્ટલી બધું તમારું ખુદનું કામ તમારે ખુદ કરવું પડે છે, તો તે તમને એક્સપિરિયન્સ કેવું લાગ્યું તમારું?
જેમ કે જે આ ક્લોથસનુંને આ બધું કામ છે ઈ શેડ્યુલ તમારે કરવું પડે શું કામ પેલે તો બધું ફેમિલી ઉપર ડિપેન્ડન્ટ અતું, આ જે ની નવું આયવુ એને રૂટીનમાં બેઠાડવું થોડું ટફ પયડુ હવે ધીરે ધીરે બધું વિચારીએ છે કેમ કરવું
હમ્મ હમ્મ તો જે તમારા કોલેજનો જે અ કેમ્પસ છે એમાં કયુ એરિયા છે જે તમને ખૂબ જ ગમે છે અને કયો એવો એરિયા છે જ્યાંમાં તમે વધુ ટાઈમ તમારું સ્પેન્ડ કરો છો?
મારું કેમ્પસના અંદર એક ઘણું સાઈડમાં બેન્ચિસ છે ને ટ્રીઝવાળું રીજન જે વા હું મોસ્ટ ઓફ ટાઈમ જ બેઠું. બેસ્ટ બેસ્ટ પાર્ટ છે ને વધાર ટાઈમ વા જ જાય ને ક્યારે ક્યારેક હું મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એક્ટિવિટી સેન્ટર જઈ જ્યાં જીમ ને સ્નુકર હોય વા મોસ્ટ ઓફ ટાઈમ મારું જાય.
ઓકે, સારું તો જે તમારા કોલેજ છે તેમાં તમે અ જે તમારો બેસ્ટ બોન્ડિંગ જે છે એ ટીચર્સ લોકો સાથે છે કે પછી ફ્રેન્ડ્સ લોકો સાથે છે કે પછી તમારા રૂમમેટ લોકો સાથે છે?
આમ મારા ફ્રેન્ડસ અત્યારે ભઈ બેસ્ટ બોન્ડિંગ અત્યારે હાલે છે બેસ્ટ ફ્રેન્ડ્સ માળિયા છે ઓલમોસ્ટધ ક્લાસમેટ છે જે બી ફ્રેન્ડ છે બધા ભેગ સારી બોન્ડિંગ છે લાસ્ટ સેમમાં બધા ભેગા હતા આ સેમમાં બી ભેગા છે.
ઓકે તો જે તમે ફ્રેન્ડ્સ બનાવ્યા એ તમારા કોલેજમાં જઈને ઇન્સ્ટન્ટ બની ગયા હતા કે પછી થોડોક ટાઈમ લાગ્યો બધા સાથે કમ્ફર્ટેબલ થવામાં અને ફ્રેન્ડ્સ બનાવવામાં
મારા ફ્રેન્ડ ધીરે ધીરે બન્યાં અત્યારે મારું ગ્રુપ છ થી સાત જણવાનું છે એમાંથી પેલું ફ્રેન્ડ મને ફસ્ટ વીકમાં જ મળી ગયયો હતો. જોકે આમાં લેંગ્વેજ બેની સેમ હતી અહીંયા સાઉથમાં મેજોરિટી તમિલ, તેલુગુ બધાએ બોલતા હોય હું ગુજરાતી હતો ને મારો ફ્રેન્ડ રાજસ્થાની હ તો એ મને ક્લાસમાં જોયું એ સ્ટાર્ટિંગમાં આવીને વાતચીત ચાલુ કરી પછી બોન્ડિંગ વધતી ગઈ અત્યારે એ ફર્સ્ટ ફ્રેન્ડ બન્યો ધીરે ધીરે બધ જેમ કે તમે કેમ્પસમાં હિન્દી બોલો તો તમને ઓટોમેટિક મળતા જાય તમારા હોમ ટાઉન ના નિયર બાય જે નોર્થ સાઈડ ના હોય એના બેગી વાતચીત બનતી જાય તો પછી આમ ધીરે ધીરે ફ્રેન્ડસ બન્યાં ફર્સ્ટ સેમમાં તરત ફ્રેન્ડસ બની ગયાતા.
ઓકે તો મતલબ તમને ફ્રેન્ડ્સ બનાવવામાં રોબોટ રીતે તમે સારી રીતે રહીશ શક્યા મતલબ કે એક્સ્ટ્રાવોર્ડ તમે રહ્યા પહેલા કોલેજમાં કે ઇન્ટ્રોવર્ડ રહ્યા?
ના ના હું પેલાથી જ એક્સ્ટ્રાવોર્ડ છુ એટલે કઈ વાંધો ન આવ્યો.
ઓકે તો તમે મતલબ સારી રીતે એઝ અ કોમ્યુનિકેશનમાં બધે સ વધારે રીતે તમે સારી રીતે એડજસ્ટ કરી લીધું. રાઈટ?
હા, રાઈટ. ઇનફેક્ટ હું લાસ્ટ સેમ ક્લાસ નો સીઆરભી હતો.
ઓકે, ધેટ સઅ નાઈસ થિંક તો તમે સારી રીતે એડજસ્ટ કરી લીધું એ સારું કેહેવાય કેમકે હોમટાઉનથી દૂર જઈને અને જ્યાં આપણી લેંગ્વેજ પણ ન ચાલતી હોય ત્યાં જઈને આ બધું હેન્ડલ કરવું એ એક મોટી વાત છે.
હા.
ઓકે, સારું તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો. તમારો ખુબ ખુબ આભાર. થેન્ક યુ!
ઓકે, થેન્ક યુ મેમ.